હલો.
હમ્મ નમસ્તે નમસ્તે કેમ છો?
હમે મજામાં છો. તમે કેમ છો?
હું પણ મજામાં છું. રોટલા બનાવી રુ છું. હમ્મ હમ્મ તમારે બની ગયા?
હો મેને તો બાના લીયા છે.
હમ્મ, હમ્મ. મુહ આજે જીમન મેં.
તમે ભણાત રહ્યા છે.
બનાર્યા છે પર તો એ દુસરા કે હાથ ના ખાવાનું ટેસ્ટ અલગ હી હોય છે.
હા, સારું બનું છે.
હમ્મ, એ છે છે વે શું કરો છો?
હવે તો કઈ નહી કરું છું હું બેઠી છું હમણાં.
હમ્મ, તો હાલ ચાલ ઠીક છે?
હા શું ચામ છે?
તો તમે લગ્ન મહિને ક્યાં જાવેરા સો?
હા.
તમે લગ્ન મયને કટે જાઈ રહાસો?
ઓ તા મતલબ કઈ ન જાય રહ્યા છો ઘર પે રેહું દીકરા રહ્યા છે મેરા ના. અભી બારિશ તો પાણી પડયુ રહ દેખો
હા સાચી વાત છે પાણી બી ઘણો પડી રહ્યું હતું. બીચારા લગ્ન વાલા નું ઘણી પરેશાની થઈ ગઈ હોતી.
ઓકે.
અરે ભાઈ પાણી પડી રહ્યુ કાં જવે છેને તો જાણે કે મૂળ ની હોવે છે.
સાચી વાત છે પણ કાંઈ કરું દેખલું લગ લગ્ન માઇને તો પાની કોની પડતું હોવે તોબી પડ જાવે. ત્યાં સે બાદલ આજાવે છે ને પાણી આન પર જાવે છે. સાચી વાત હે ન.
હા સાચું બોલો છો. મેરે મામા સસુરજી કે ઉધર થા લગ્ન છે જાવા મેરે દાદી ની એ મેરા ડીગરા ની એ સબ ગયે છે. અમારા ઘર પેજ થા
હવે તો તમને જાવાનું પડશે?
હો.
હા મામાજી ને છોકરા ના છોકરા ના લગ્ન છે કે છોકરી ના
છોકરા નો હે આજ વિદોળી છે લગ્ન વહી ગય છે અને આગલે દિન ખાવાનું હોય.
આજ વિંદોલી છે તો આજ તો જાવાનું છે ને તમને કોને જાવાનું?
ના યે દાદી ઈના ય ડીગરો અને એ સબ એક દો જણે ગયે થેને બો થિયા ને આ સબ જાર
ના તમે જાવતા કા બિંદોલી માય ને તો ઘણોય મજો આવે છે.
અરે ઘણો મજો આવે છે પણ મેરે યે થોડું કામ બી છે પ્રોજેક્ટ કામ કરવા છે ને બરેણે તો આપડે જાણ્યા વાળી દિકકત છે ગાડી ની છે ફોર વ્હીલર હોય તો કે અભી એક ગાડી પે ઈથે દો લેડીઝ ને એકલો હાકુ દિક્કત રેવે છે.
સાચી જ પન તમારે તો ફોર વ્હીલર છે ને?
કાં છે એવ આપને કેમ બોલે છે?
હા મને તો સોચો તમારે છે.
એ તમે કયા દેખી ને તમે કયા દેખી?
કોની છે પર મારા મનમાં તો એ છે હાં તમારી હે.
એ તમેરે જગ્યા નીચે ઓ કહા રખું ફોર વિલ લભી દેવા અબ ઉધર જાકે ઉધર જગ્યા લઈએ એટલોર જોવા ઉધર સે રખ લાયેંગે તેરે લીયે.
ઇધર ઇધર કહાં પે લીયા પ્લોટ?
યે વો હમ યે વો ચક્કી ની કે પેલે યે સ્કૂલ જાણે કા રાસ્તા છે.
હા હા યે મારે ઘર કે પીછે,
હા ઘર કે પીછે તો ની એ થોડા ઇધર કેસર ભવ કે પહેલા, એ દુકાન છે ગ,
હા,
ઉધર ફિર વાપિસ યે ઇધર યે, હા હા હા, ઘર કે પીછે સ આતા હે ક્યા પીછી થોડી આત
તેલ કી ધાણી છે ઉનકે,
હા હા હા એજ છે.
વી વી સાઈડે બોલ રર્યો છે.
હા હા આવ સાઈડ સ,
સારું છે જદ તો તમે પાસા જઓગા,
હા અબી તો કોઈ નને અબી ગાય ભેંસ્યા કે વાળો બનાયો છે ઓ,
હમ અચ્છા તો તમારે ગાય ભેસ વી છે કઈ,
હા દો ભેંચ્યા દો ભેંચ્યા છેને એક ગાય છે. એટલે ટાઈમ તો બહત જાદા છી ઓ પરરવા અબે, ગ કે વ મર ગઈ ન વા દેખલો,
હા સાચી વાત છે અનાણા નો ભી દેખલો ઘણોઈ ધ્યાન રાખણો પડે છે.
ઔર કઈ, હા હવે વા વટે બડિયા સુવિધા વેગી છે જો વા આરામુ બદ્ ર્યા રેવે છે. કોઈ ટેન્શન નહી છે થોડો દૂર પડે છે પરવા, કોઈની ચાલે.
હા ના તો છાયા હોવે ગી ને યા ખચે તો,
હા છાયા પતડીયાને ડાલ કે થોડી છાયા કર,
હા એક પાછો બારિશ નો ટાઈમે આઈ ગયો હતો તો,
હા,
કોણી રહેવે છે.
સા સાઈં કેવે છે.
તો તમે કરો ગાયા ભૈસા નું કામ.
હા જબ ક્યાં કરું છું ઓ,
કાઈ ની દેખ ઘર માંઆવીને હૈ તો કર નો ઇ પડે છે.
હા સાચી, થોડા બહુત કર લ ચા કભી તો ની વે તોવાનું બાકી ત વા.
મને તો ભેંસુ જ્યાદા ગાયુ ઘણો ડર લાગે છે.
હા ગાય ન તો મને ડર લાગે છે ભેસો રો તો ભલે કરલું છું. પર વા યે દૂધ નિકાલના યો કામ ગાય રો ધ મેં ની કર સકુ. ઉ ભૈસ રોત ભલી વા મૈ કરલું છું પરવા,
પીર માને હે તોઇ કર દુ પાપા બોલ દે પાણી પિલાનું તો, બંધી બંધીને પાણી પીલા દેવ છું બાલ્ટી ભર ને બાકી ખોલું કોની,
હા હા,
હમ,
અટે તો નઈ છે ને હા,
હા,
અટે સસુર પાસરે મેં થોડી છે.
ના ના સાસરા મહિને તો કોઈ નઈ ગયા બેસા કઈ રાખા છે, ખેત બી કો થોડો ઘણો ખેત હોવે તો દખલો લો આ કે થોડો ઘણું ઓ ઘાસ વગેરા રસકો વગેરા ભી મી જવે સબકછ દે મોલ બી બહાર કોની પડે છે.
હા સાઈ બો
હમ એસું બેતર તો ઘીત ઉધ મોર લ ખા લેવા અગર ઘરકો વે ને લેવા તો ફીરભી ઠીસે
હા આવે છે.
હમ્મ હમ્મ
અ સાત સસુર કયા ગીયે છે.
હું સાસ સસુર અનેને દોનો નીચે છે હું ઉપરે રોટલી બનાવી છુ.
હે
હમ્મ
આપડે અહીંયા રસોઈણાય છે, કે હવે મકાન ભણાય છે, ગમરા
ના ના રસોઈ તો પેલે હતી ઉપર આબાર તોને એક કમરો મણાયું છે. અને એક કમરો નીચે તૈયાર કર્યો છે.
અચ્છા દેવળ સાથે લગન છે, કે
હા દલો હાલકાઈ ફિક્સ તો કોન પર વ બોલ્યા કે મા કે ત એનું તો હા કે હાાઈ એ હાલ કઈ દસ્તુર કોની કર્યો હતો. હા
સાત સાતિ વાગી છે.
ના સગાઈરો બી હોય જ બોલ્યું છે દસ્તું તો કોની કર્યું છે કઈ બી પનીયુ દેખવા આયા અને એ ભી દેખવા ગયા. હેન તો દોના ર મતલબ સમજ મે આ ભી ગયા હે કેરા ઠીક છે. લડકીભાનાભી બોલયા છે. એે બોડીસદરી સઈડ ત ન
ઓ ઓ સરુ છે.
હમ્મ એ ના કેવ હ ઘરકું કામ થઈ જાય તો પછી એય કામ રહી જાય. લગનમાં દીગરીને મુંડનમા
હા સારુ છે, એતરા વર્ષ થ્રી વિલ છે, ડિગ્રી
દીકરી દીકરી ચાર વરસથી થઈ ગઈ.
હા
હ તમારો દીકરો
મેં તો મેરા તો એ હો ગયા ને આરેગો.
હા હા
તને ખબર કેવું હોય કે આયા પે થ ના હો ક્યા
હા કછ થ કોઈ નને કોઈ પ્રોગ્રામ થ ધર
હા હા બસ તો કલશરોવા પ્રોગ્રામ છે.
હમ્મ
પ્રવાહ
હારુ જ છે.
હ તો કઈ કરે ડિગ્રી શું કરે છે આપે દેવર સ
હ તો ફાઈ ન પઢાઈ તો પૂરી હો ગઈ છે. ઓ નવાઈ એક્ઝામની તૈયારી કરવી છે. ગવર્મેન્ટ જોબની એક્ઝામની તૈયારી કરવી છે.
હા સારુ છે.
હા ઠીક છે ને ડિગ્રી ઠીક છે. પર દેખલો દેવ દેવરજીને તો છોટકી વાી ટિગડી જદ પ ઠડ આવે છે.
હા.
બું બોલ રહ્યું, ના ઠીક, જો મેલ્યું હોય, ઠીક છે, ના બાકી દખો, જદ હ ચ હા
છોટલી વાલી કઈ કરેલો
ના, ના છોટકી દીગરી ડીગરી કોઈ થાય જવે ક કે ભ તો પેલે બોલ દયો છે, કે મારે બડી ડિગ્રી બી ડિગ્રી ને લઈ પણ આ ત ન
ઓ
હમ, છોટીડી ની તો વાત કરી હતી, દેવનને તો બોલી છેકે. અગર તમે તમારા ઘરવા ના અહી બોલો છે, તો મારા પપ્પા કી બી કોની કરે છે.
હા, સારુ છે.
સઈ વાત છે ને, હવે દેખલો મણા તો પેલી હિસાબ કર્યો છે કે, પહેલે તો મો ની કરું લે, અને પછી નાનકી ડિગ્રી ની કરું લ
હા, સારું જ છે.
હમ્મ
અચ
ત સુનાઓ
કોર જગને છે. સ ક સરકાર જોબ કરે હોય, એમાં તો પરેશાન જોબ કરે
હ, આપડે તો અચ્છી ખાસી જોબ મિલ ગઈ છે, મ આંગણવાડી જણ છે, વાપસ આવણ ના જાની સાથે ખેલો થોડી દેર
અરે સૌ જણા પરેશાન કરે છે, એવ કે પઢાઈ કરી, ક્યા મહેનત કરતી, યાદ તો હો, તો ન હો મેરેસે તો
ચ કરને છોટા દીકરાને પરેશાની કરી દેવે છે.
હા, સારી છે.
હમ, ઠીક હ છે, મારે ટાઈમ થઇ ગયો.
ઠીક છે, સર હા.